હું કરો? એવું છે પાર્વરમાં ગ્યાતા?
હા હ.
સર રોજા પડી ગઈ?
હ હ.
હું ગઈ તે રજા પડી ગઈ ઘેરે વઈ આવ. ત્યારે જઉ આવીને વાસણ ને એવું કરું.
હ.
એવું કરીએ.
હા વાસને ઉડકો.
હા વાસણને ઉટકો.
ઠક વાસણ ઉઠ કે એમને અમે એમે રસોઈ કરીએે વરસાદ આવે તો હ કોનાર લ તો એ નથી કેમ
હા તો હું બેક વાસણ છે ને છોકરા હ આવીને ખાધું કે નઈ. કે હું ક વાસણ કરી નાખું પછી રસોઈ રાંધી
કે ક કે દવામા
હ હ.
શ કે એવું છે એમને?
હમ હમ.
તમા થ કોકરા નાના હોય. એટલે વેલા રાંધી ન
નઈ લાઈટ બાટ વય ગય હોય હે.
હા એ મસ્લે છોકરા ભણવા જતા હો.
હા છોકરા ભણવા જાય ને આકડી રજા પડી તે આવ્યા.
ઠીક.
દાડીએ આવવાનું છે આ બુટીપાલર પૂરું થઈ જાય પછી દાડીએ આવવું.
હા જાવું તો પડશે જ ને ક્યો પાર્લર. એ પૂરું કરીને પછી હવે આગળ બે મેડમ કે ઈ ધંધો કરાવશે તો આપડે ન્યા કરશું.
તો વધારે તો એઈ હારું આ દાડિયા કરતા એમાં જરીક
હા તો ઘરકામ થાય. બેય કામ થાય આપડે એમાં રોજગાર મળી જાય તો આપડે બીજું હું સુ હોય ક્યો.
હા તે સાટુ તો આપડે ફોર્મ ભર્યા.
તો એમાં આગળ હું કે હા હંસાનું કેઈ સે હવે.
ઠીક.
આઈ.
એમાં હું હુ જોય? હાલો.
હા એમાં બેનને આપડે મેડમને પૂછ લેહું.
ઠીક બેનને પુછ લેહું.
હા એમાં એક આવક નો દાખલો ને જાતિનો દાખલો. એવું કે છે આધાર કાર્ડ ની જેરોકસ ને ચૂંટણી કાર્ડ ની જેરોકસ.
એવું જ છે.
હમ.
હા મારે ફોર્મ ભરવુંતું.
હમમ.
તમારે ભરવું સે?
હા.
હા તો મેડમ કાલ આવવાના સે.
કાલ આવવાના સે?
હ હમ કાલ આવવાના સે હાજરી દેવા. હાજરી દેવા જાયજો.
હે હાજરી કઈ પુસ્યુ નથીને તમને પુસી લઈ.
હમ હમ. ઘડીક ઘડીક જાવું હાજરી દઇ આવવી. તો શીખીએને.
ઠીક શીખીએ.
હા આઈબરો હા ફાવી ગ્યું હો આઈબ્રોનું તો બેને સારું શીખવાડી દીધું.
ઠીક તમારે વરસાદ છે?
હા અમારે વરસાદ છે. તમારે? વરસાદ છે.
હમારે ધીમો ધીમો છે હા અમારે તો બેન ખાડામાં મકાન છે ખાડામાં મકાન છે ને તે પાણી ભરાઈ. હા વીમા વાળું છે અમારે તો બધું હાવ હજી તો વાવા જોડા નલિયા ઉડી ગયા ને
કાઠે મકાન છે જાવા દયો
ને વાવાઝોડા નળિયા ઉડી ગયા ને બેન તે હજી બદલતું નથી નળિયું કેવા ના લાવું કેવાનું લેવું બધું ગરીબ માણા ને તો પણ કાઇ
હમ્મ હમ્મ અમારે જો બેન પાણી આટો મારી ગયુ ઘરમાં અમારે એમ થયું બેન હા થોડુંક વસ્તુ હતી ને બધી કુલર ને ફ્રીજ ને એવું હતું કે નહી ઓછીતાનું પાણી આવી ગયું એમ એમાં થોડોક વાંધો આવ્યો છે
એવું છે લે
બેન પણ આ ખબર ના હોય પાણી ઓચતીતાનું એટલું વધશે પાણી
કાઈ તણાઈ ગયું તું
હ જો ટાકો ને એવું વહી ગયું હતું પણ પાછો વડે હાથમાં આવી ગયો.
ઠીક એવું છે અમારે વરસાદ આખી રાત આવ્યો તો પાણી પળી ગયું
બાજુમાં મકાન છે છે ને ત્યાં વયા ગયા તા રાતે બે દિવસ ત્યાં કાઢયા અંદર તો ઘરમાં
એવું છે અમારે બે ઘરમાં એ પાણી પડે હજી કઈ નળિયું નખાણુ નથી વાવઝોડાના દી વાત છે બેન મજૂરી કરીને એક કામીયે વાહે ત્રણ ખાય
હ પણ એમાં તો કાંઇ થાય જ નહી. છોકરાઓને ભણાવવા આ તે કરવું
જો મોંઘવારી નહી તો સરકારી માં ભણે પ્રાાઈવેટ આપડે થોડા ભણાવી હીકયે
આપડા થી પૂરું પડે નઈ ને મજૂર તો તો મજૂર માણા થી થાય નય ને આપડા થી ફી ભરાય નહી ને છોકરાની હા તો આપડા છોકરા ની ફી પૂરી ન થાય મજૂરી ઉપર છે બધાના
તે હા હુને હહરા વાય ને ખાાય બુઢિયા
હમ્મ હમ્મ
તો હું કરું તમારે તમને આપી જમીન
નાય અમારે નથી અમારે એક ભાઈ કુવારા ડોહી માં સે
રાખીએ થોડુંક
અમારે એમ જ સે બેન જો કાઈ સેન્ટીમાં જાય આજની સેન્ટિમાં જાય વરસાદ હોય તી બેન તોય હોય હમ સેન્ટિમાં જાય પલ્લી પલ્લી ને આવે પછી તાવ ચડે તો બેન પૈસા ન હોય દવાખાને કે વે લઈ જાવા ઇ વાંધો છે
સ્ આવા દયો
તો દાડી આલે નહી તો પછી શું કરું આખો દી પલળીએ હમ હા પગમાં લાગ્યું ચાદ બેન રખાય આવું ચોમાસું તો કાઈ નક્કી નો કરાય હા ઢેક ધ્યાન રાખજો હા હમ તો જો ને આગળ પછી બુટ હા બ્યુટી પાર્લર માંથી આવી તો લેટ નથી તો શેડો આવવાનો કેમ લીલામાં હામુ કરવો લેટ રેયની છોકરાને ખવરાવવુંય હું રાંધી ને
તો શેડોમાં કરવામાં અમારેય એમ જ આપવાના શેડા હમાં કરવા કેમ મોકલવા કયો જો આમ છે
તો મોકલાય નય બેન બ્લેક ના શાળા નો કરાય અત્યારે
કોક નો બીજા નો અડી ગયો બેન જો ભુલાય જાય તો હું કરવું હાલો હાલો કેમ છો બેન